હેલો.
હા બોલ.
હલો.
હેલો હા બોલને. હલો. હલો.
હા શું કરે છે તું કેમ છે.
મજામાં તમે કેમ છ.
મે પણ મજામાં છું.
હમ્મ શું કરે છે તું.
હુ બેટે લી છું તુ શું કરે છે.
હ ખાવા માટે બનાવ તી છુ
તું શાળા માં પિકનિક ગયેલી છે.
હા. તું
મેં પણ એક જ વાર ગઈ છું.
ક્યાં ગેલી છતી?
એ પાર્લેજીની ફેક્ટરી એવી કઈ જગ્યા હતી ત્યાં જ ગયેલી હતી.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
બે ત્રણ જગ્યા છે જે મને યાદ જ નથી બઉુ લાંબા સમય થઈ ગયું બે કે ત્રણ માં હજ થી ત્યારે જ ગયલી.
અને વલસાડ
તું ક્યારે ગઈ?
ત્યારે ગઈ ફઇ ક્લામાં હતી ત્યારે ગઇ.
તો કઈ ગ જગ્યા ગયેલી.
હું પાણી ના ડુંગર.
પાનેરા ડુંગર પાનેરા ડુંગર તો બઉ પહાડ જેવું છે ને.
હા ડુંગર છે ને એટલે. પછી રાબડા.
દાદરા ગાર્ડન.
રાબડા રાબડા.
સારૂ.
તને ની ખબર રાબડા.
તારું અવાજ બઉ ધીમું આવે છે.
તની ખબર રાબડા.
નઈ ની ખબર છે મને ક્યાં આવે છે?
એ વલસાડ મા છે. મંદિર છે માતા રાણી નું. મંદિર છે માતારણી.
મંદિર છે?
હમ્મ.
સારું છે. તું દાદરા ગાર્ડન ગયેલી છે. સારું ગાર્ડન છે ને?
હું નથી ગેલી. હેલો. હલો.
હલો આવતું.
મને તારો અવાજ નથી આપતો.
નેટવર્ક ન પ્રોબ્લેમ
મને બી એવી લાગે કે નેટવર્ક નું પ્રોબ્લેમ છે.
કયા કયા ગાર્ડનમાં ગઈ છે તું?
હમણાં તો હું દમણ ગેલી હતી. ગાર્ડનમાં તો કઈ ફરિયાય જ નથી.
દમન કે એક જ તો છે જ સારું થોડું.
હા.
ત્યા મજા આવે છે, બીચ છે. બધી બધા લોકો આવી ગયા તારા ઘરમાં.
નહી મારો છોટ નાનો ભાઈ આવ્યો છે.
એ તારાથી નાનો છે, કે
હા
કયા સ્ટન્ડર્માં છે.
હલો
હા હલો
શું કરું
નેટવર્ક પ્રોબ્લેમ છે, એ બોલાબ છે, ને
ભોજન તારું
બાકી છે. હું તો એમને બણવતી છું.
આપે પણ પિકનિક ચાલીય ને બધા ફ્રેન્ડ મળીને.
દિવસ આપણેે દમણ જઈએ.
બધા લોકોથી વાત કરી લેજે પછી
હા કરું ફ્રેન્ડ
મૂડ પણ ફેશ થઈ જશે.
કોઈ એક જ જગ્યા નક્કી કરી ને પછી ચાલીએ.
એ તો હું સોચી રહી સન્ડે છે, ને આપણે ગાર્ડન જઈએ.
કેવી રીતે.
ગાર્ડન જઈએ આપણેે રામલીલા
વરસાદ પછી ચાલીએ ને.
તું બી
તું એટલું ધીમું બોલે છે, તારું અવાજ જ નથી આવતું.
તું બી આવજે એમ બોલ છું.
હા મેં પણ આવીશ ને બધા લોકો ચાલી બધા ફ્રેન્ડો મળીને.
તું જમી લીધું. હે.
શું બોલી રહી છે.
તું જમી લીધું.
અવાજ નથી આવી રહ્યો છે.
તું જઈમી જઈમી એમ બોલ
હમણા નહી જાયમી.
હમણાં બધા લોકો આવ્યા જ નથી જયારે બધા લોકો આવી જશે પછી સાથે મળીને જમીએ ભાઈઓ મારા પપ્પા બધા આવી જશે ત્યારે એક મળીને જમીય છીએ અમે લોકો.
પણવી
સારું લાગે છે એક સાથે મળીને જમો તો સરસ લાગે છે ભોજન કરવામાં તમે લોકો કેવી રીતે જમો છો
અમે બધા સાથે જ જમિયે છે
બધા સાથે હોય છે તો સારું લાગે છે જમ્યા પછી મેં ફરવા નીકળવાની છું
હા મને ખબર ક્યા ફ્યો નીકળેું નીચે બિલ્ડિંગમાં
રસ્તા પર ફરવાની નિકળવાની છું યા તારો અવાજ એટલોું ધીમું આવે છે ને મને કઈ નહી સંભળાય છે
અમણા
તું બઉુ ધીમું બોલે છે
મી યાર ત ધની બોલું
થોડું વધારે તેજ બોલ તો સારું લાગે
એટલું ડૂમી ન બોલું છું મેં
તારો અવાજ પાતો પાતળો છે ને એટલે
મને બી એવું લાગે પણ એટલું પાટલું નથી છે
મારું અવાજ આવી રહ્યું છે સાફ તેજ બોલવું બઉ આખ હર માં સાંભળી રહ્યું છે
હા હા
મારી બેન લોકો પણ સાંભળે છે બેસી ને
તાર ભાભી શું કરે
આવાજ ની આવે તો કઈ રીતે વાત કરીએ.
ભાાભી શું કરે છે?
મારી ભાભી ભાભી મારી જે ભોજ બનાઈ રહી છે. હું પણ થોડું ઘણું હેલ્પ કરી દઉં છું એમાં. મારી ભાભી તો પ્રેગ્નેન્ટ પણ છે.
હે તો તેને રેસ્ટ કરવા માટે આપો
રેસ્ટ કરવા માટે નું કીધેલું કામ કરવા માટે કીધેલું. ડોક્ટરે હા કામ કરવાથી સારું થાય છે. વા શરૂઆત શરૂઆત ના મહિનામાં થોડું આરામ કરવા દેવાનું પછી કામ કરવાનું.
ચાલ હું તને પછી કરું હું ખા ખાવા માટે બનાવી લ હલો
એ હોલ્ડર બનાવ્યા કરે છે.
હા. હું તને પછી કોલ કરું.
ઠીક છે પછી કરી લેજે બાય.
હમ્મ બાય